હેલો કેમ છો
હું મસ્ત મજામાં છું તમે કેમ છો
હું પણ એકદમ મજામાં છું શું ચાલી રહ્યું છે?
બસ અત્યારે તો કેવાય ને કે આજકાલ તો બધી જગ્યાએ એક જ વસ્તુ ચાલે છે. અને એ છે કે સોશિયલ મીડિયા મને એવું લાગે છે કે અત્યારના કાલમાં એવું થઈ ગયું છે કે સવારે ઉઠીને આપણે સૌથી પેલા શું કરીએ છીએ. એટલે કે ભગવાન નું સ્મરણ કે પરિવાર સાથે વાત કે અથવા મોબાઈલ હાથમાં લઈને ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ કે ફેસબુક ખોલી દઈએ. મને ઘણીક વાર એવું મહેસૂસ થાય છે કે પહેલાના કાલમાં અ એટલે લોકો સવારે ઉઠીને કેવાય ને કે પરમાત્મા ન સ્પર્શ કર તા કે પછી એટલે ધ્યાન, સાધના, પૂજા, આરાધના એવું બધું કરતા. પણ આજે અવે એવું થઈ ગયું છે કે સોશિયલ મીડિયા બધા લોકો ન શ્વાસ થઈ ગયું છે. એટલે કે ફોન ના હોય તો માણસનું જીવન માણસને એવું લાગે છે કે આપણા જીવનમાં કયાક ને કાય ખુટે છે. હું એવું નથી કહેતી કે સોશિયલ મીડિયા ખરાબ છે. પણ ઘણીક વાર મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા ના લીધે આપણા જીવનમાં ઘણું નેગેટિવ ઇન્ફ્લુઅન્સ પણ પડે છે. તમને શું લાગે છે?
હા એ તો એકદમ સાચી વાત કીધી. હમણાં તો બધી જગ્યાએ કેવા સોશિયલ મીડિયા જ ચાલુ છે. અને નેગેટિવ ઇફેક્ટ તો પડે છે. મતલબ ઘણો કે હું તમને કવ તો સૌથી પહેલા તો નેગેટિવ ઇફેક્ટ એ આપણા કહેવાય ને માનસિક શાંતિ ઉપર પડે છે. બીજું તો આપડા કેવાય ને કે શરીર ઉપર પડે છે. કે આપણે જે આ કહેવાય ને કે સોશિયલ મીડિયા આપણે જે યુઝ કરી રહ્યા છે. એના કારણે આંખોની તકલીફો વધી ગઈ છે. લોકો વધારે બેસી ગયા છે. એક જગ્યા ક્યાય હાલચાલ બંધ થઈ ગઈ છે. એના કારણે શરીર કેવું છે. ફૂલી રહ્યું છે લોકોનું. અને લોકો કેમ કેવાય ને કે હરીફાઈમાં વધારે ગયા છે. કે અ મતલબ બધાનો દેખા દેખી કરવી જોવ બધાનું પછી બધી વસ્તુઓ લેવી તમારા પાસે મતલબ હોય પૈસા ન હોય. તો આ બધી વસ્તુઓ બઉ વધી ગઈ છે. સોશિયલ મીડિયાના કારણે અને કહેવાય ને લોકોને તકલીફો પણ કેટલી થાય છે. તમે નાના છોકરાઓને જોવઓ હમણાં તો કેટલા મતલબ ચાર પાંચ ના વર્ષના ઉમરથી છોકરાઓને ચશ માં માગવા માંડ્યા છે. તો આ બહુ કહેવાય બહુ મોટું નુકસાન છે. આપણા સોશિયલ મીડિયાનો તો પણ કહેવાય પણ શું કરે કે આ મતલબ કેવાય કે જમાનો જેવો આવી ગયો છે કે આપણે સોશિયલ મીડિયા વગર રહી પણ નથી શકતા. કેટલી વસ્તુઓ છે જે આપણે સોશિયલ મીડિયાથી ખબર પડતી હોય છે.
અને કેહેવાય ને કે પેલા કેવું હતું કે તમે ભણો નહીં ને તમને કે ત્યાં અભણ છે. આને તો કંઈ નથી આવડતું. આને વાંચતા લગતા નથી આવડતું. હવે એવું છે કે તમને સોશિયલ મીડિયા ચલાવતા ના આવડે ને તો કે અરે તો અભણ સાને તો સોશિયલ મીડિયા પણ નથી આવડતું. તો આજકાલના જમાનામાં તો એને જરૂર થઈ ગઈ શીખું અગર તમે ન શીખો ને તો તમને જ બધા કેયકે અરે તને તો કંઈ નથી આવડતું. તો આપણે એના માટે પણ કેવું છે કે શીખતા હોય છે અને કે ને કે વસ્તુને આપણે જોતા રહે ક્યારે ક્યાંય મને કોઈ મને કોઈ બોલી ના જાય મને કોઈ કેય નહી કે ભાઈ તને નથી આવડતું. તો એ સોશિયલ મીડિયા કારણે આ એક વસ્તુ બહુ વધી ગઈ છે અને બીજું કેવું છે કે અ મેં જિમ કીધું દેખા દેખી નુ તો એવું છે કે જો આને આ પહેર્યું હતું આને આ ખાધું તું ચલો આપડે પણ જાવું જોઈ ત્યાં પછી કોઈ અરે ત હજી સુધી જોયું નથી આ હજી સુધી તું ત્યાં ગયો નથી તો આ વસ્તુ પણ ઘણી વધી ગઈ છે આના કારણે પણ લોકો કેવું છે કે પછી જીદ ઉપર આવી જતા હોય છોકરાઓ વધારે કેવું છે એ ન સમજે આપણે એને કેવી રીતે સમજાવાનું છેલો મોટા આપડણે તો સમજી રહ્યા છીએ કે ભાઈ આ વસ્તુ વસ્તુ જે છે એ સાચી નથી પણ છોકરાઓને સમજાવવા બહુ અઘરું થઈ ગયું છે તો સોશિયલ મીડિયાના કારણે કહેવાય ને કે અલો ભણતર પણ પહેલાં જેવું નથી રહ્યું પહેલાં કેટલા કહેવાય ને એક અઘરા ક્વેશ્ચનસ આવતા અ છોકરાઓને કેટલી કહેવાય ને કે મતલબ આપણે ભણાવતા એ લોકોનું અ બ્રેન કેવાય ડેવલપ હતું હવે એવું નથી રહ્યું હવે તો છોકરાઓને કેટલા મતલબ કેવાય ને એટલું કેહેવાય ને કે બધા કે એક્ટિવિટીઝ માં જાઓ આ જાઓ ઓ નકરો પેલા આ છોકરાઓ ક્યાં આપતું બધું કર તો અંતર્યરે સોશિલ મીડિયા છે તો પણ કેટલું છોકરાઓને આમ બહુ જ નાખી દીધું છે એ લોકો ઉપર તો
હ
કેવાય ને સોશિયલ મીડિયા તો મને લાગે છે કે સાચે નુકસાન તો કરી જ રહ્યું છે અને જે કહેવાય ને કે થોડા મા બાપને આ વસ્તુ સમજવી બહુ જરૂરી થઈ ગઈ છે કે છોકરાઓ માટે આ મતલબ બરાબર નથી તો આપણે એને સાચી શીખામણ આપીએ કે આપણેે એ લોકો સામે મોબાઈલ ના વાપતી લે તો કે આપડે કોઈ પણ સોશિયલ મીડિયા વાળી વસ્તુ છે એ લોકો સામે વધારે પડતું ઉપયોગ ન કરી તો તમને શું લાગે
હા મને ઘણીક વાર લાગે છે કે તમારી વાત બહુ સાચી છે અને જોઓ ને હું તમને કહવું ને કે મતલબ સોશિયલ મીડિયા આપણા જીવનમાં કે કેટલા અસર કરે છે જેમ કે જુઓ સોશિલ મીડિયા આપણને માહિતી આપે આપે છે મનોરંજન તો આપે છે ઠીક છે અને દુનિયા સાથે જોડે છે પરંતુ જ્યારે તેનો ઉપયોગ જરૂરિયાતથી વધુ થાય છે ને ત્યારે તે ધીમે ધીમે આપણા મન સંબંધો અને જીવનને અસર કરવા લાગે છે જેમ કે અ સૌથી પેલી અસર થાય છે એક સરખામણીની એટલે કોઈ વિદેશમાં ફરતો હોય છે કોઈ નવી કાર ખરીદે છે કોઈ મોટી સફળતા મેળવે છે આપણે એમાં તેમની ખુશીની ક્ષણો જોઈએ છીએ અને પછી વિચારીએ છીએ કે આપણું જીવન ઓછું છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે સોશિયલ મીડિયા પર લોકોનું કહેવાય ને કે જીવનનું હાઈલાઈટ બતાવે છે આખી કહાણી નહી એટલે બીજી અ એટલે પેલું આપ આપડે એમ સરખામણી થઈ ગયું બીજું મને એવું લાગે છે કે આપડણે કેટલીક વાર સમય નો બગાડ કરીએ છીએ અ જેમ કે પાંચ મિનટ ફોન માટે હાથમાં લઈએ છીએ અને ખબર પડે ત્યાં સુધી એક કલાક પસાર થઈ જાય છે કેટલીક વાર એવો જ સ્ક્રોલ કરતાં કરતા આપણો કેટલો સમય એમનો એમ જતો રહે છે જેમ કે અ આપડે પરિવાર કેવાય ને કે પરિવાર અભ્યાસ કામ કે પોતાના વિકાસમાં પણ આપણે નથી આપી શક તા સ્ક્રોલિંગમાં વેડફાઈ જાય છે. કેટલીક વાર ટ્રી ત્રીજો અસર થાય છે એકાગ્રતા ન રોજ ન્ડમાં કહેવા કે બદલાતી રીલ્સ અને શોર્ટ્સ વિડીયોસ આપણનું ધ્યાન ટોકુ બનાવી દે છે મેં ઘણીક વાર જોયું છે કે આ આપણે અત્યારે સમય એવો થઈ ગયો છે કે આપણે કોઈ પણ વિષય ઉપર કે કોઈ પણ વિડયો ઉપર જે ત્રીસ સેકન્ડ થી વધારે હોય ને તો આપણે જોવા જ નથી માંગતા. એટલે આપણું જે કોન્સન્ટ્રેશન હોય છે આપણું જે ધ્યાન એકાગ્રતાની શક્તિ હોય છે ખરેખર ક્ષીણ પામે છે. આપણે પુસ્તક નથી વાંચી શકતા લાંબા સમય સુધી આપણે કહેવાની કે ધ્યાન નથી આપી શકતા. અ અને બીજું આમ આપણે એમ કહી શકાય છો થી વાત કરીએ તો માનસિક તણાવ પણ બહુ થઈ જાય છે એટલે કે લાાઈક્સ ફોલોવર્સ અને કોમેન્ટસ ઘણીવાર મુલ્ય નક્કી કરવા લાગે છે જયારે અપેક્ષા મુજબ પ્રતિસાદ ન મળે ને ત્યારે કેવાની નિરાશા અને આત્મવિશ્વાસમાં ઘટાડો પણ થઈ શકે છે. એટલે આપડે કોઈક ના આપણને એવું લાગે છે કે જો આપણા ફોટા ઉપર કે વિડીયો ઉપર વધારે લાઈક અને કૉમેન્ટ્સ હોય ને તો જ આપણે સારા એટલે આપણે આ બધી ઉલ્ઝાલો માં મુ મલતા તા જઈએ છીએ બીજું જો આપણે વાત કરીએ તો મને એવું લાગે છે કે સંબંધોમાં ઘણો ફેર થાય છે એક જ ઘરમાં બેઠેલા લો એકબીજા સાથે વાત કરતા ઓછા અને ફોન સાથે વધુ સમય પસાર કરે છે એટલે ડિજિટલ કનેક્શન તો વધે છે. પરંતુ લાગણી ભર્યો સંબંધ નબળો પડી શકે છે અને સૌ સૌથી મોટી અસર મને એવું લાગે છે કે આપણે વર્તમાન ક્ષણ જીવવાનો ભૂલી જઈએ. . આ કહેવાય ને કે વરસાદ પડે છે પરંતુ આપણે તેનો આનંદ માનવાને બદલે તેનો વિડીિયો બનાવવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ. એટલે ઘણીક વાર આપણે જોઈએ છીએ કે સુંદર સૂર્યાસ્ત સામે ઉભા છીએ પરંતુ. તેને આખોતી જોવાણી બદલે કેમેરા માં કેદ કરવામાં વધુ આપ આપને રસ રાખીએ છીએ. તો મને ઘણીક વાર એવું લાગે છે કે આપણે સોશિયલ મીડિયાના કારણે જીવનમાં કેટલાક. અ સારા સારા રિઝલ્ટ આપણને મળ્યા છીએ. એવું નથી પણ ઘણીક વાર જીવનના કેટલાક મૂલ્યો પણ આપણા એમ અ ખરાબ થઈ ગયા છે ઘણીક વસ્તુથી આપણે આપણું જીવન પણ અ કહેવાય ને કે. જ્યાં ટોચ કક્ષાનું જીવન હતું પહેલાના કાળમાં લોકોનું માનસિક રૂપથી અને શારીરિક રૂપ આજના યુગમાં એ બધું વેરફાઈ ગયું છે તમને નથી લાગતું એવું?
હા એ તો તમે એકદમ ચોક્કસ સાચી વાત કીધ હા. સોશિયલ મીડિયા ના કારણે ઘરમાં બેઠા લોકો મતલબ એકબીજામાં વ એકબીજાના સાથે બાજુમાં બેસીને પણ એકબીજા સામું જોતા નથી કે વાત નથી કરતા. હું તમને હમણાં જ એક ઉદાહરણ બતાવું તો મારા દા તે જમવા બેઠા હતા કાલની જ વાત છે. અને અમે બાજુના જ રૂમમાં બધા ટીવી જોતા હતા અને જમવા બેઠા એના બાજુમાં એમનો ફોન હતો. એમને પાણી જોતું હતું. તો એમને અવાજ ન આપ્યો અને એમને ફોન કર્યો મને. કે મેં કેમ. તો આ કેમ દાદી તો બાજુના જ રૂમમાં બેઠેલા કેમ મને ફોન કર્યો. અને પછી હું આવી. કે કે મરે પાણી જુએ છે હ તમે બાજુમાં તો બેઠા છે તમારે અવાજ કહેવાય. તો એમને કા તમે બધા નવા જમાનાના છોકરાઓ છો. તો બધા હાથમાં ફોન હોય છે અવાજ ક્યાં કોઈને સંભળાય. એટલે જોઓ ને મતલબ કેવું થઈ ગયું છે પેલા તો આપડે કેહેવાયને ઘરે કેટલી મતલબ. બીજાને રાડુ પાડીની જ વાતો કરતા મને તો એવું લાગે જયારે આપણે નાના હતા ત્યારે. હવે તો બધા. ફોન આવી ગયો છે અમારા ઘરે તો એવું થઈ ગયું છે ને કે ઉપર નીચે રેતા હોય ને તો ઉપર. કોઈ ના આવે નીચેથી બધા ફોન કરે. કે ચલો આવો હવે આ કામ છે કે કઈ પણ હોય. તો હવે મતલબ કેવું થયું છે લોકોનું બોલવાનું સાચે ઓછું. થઈ ગયું છે સોશિયલ મીડિયાના કારણે. આ બધા અને પણ એક આનો ફાયદો પણ મને એવો લાગે કે જે એકલા વ્યક્તિ છે ને જેમ કે. જેમને કોઈનો સહારો નથી જેમના મતલબ કોઈ પ્રિયજનો છે નહીં એમના સાથે. તો એના માટે આ વસ્તુ ઘણી સારી છે. કે ભાઈ આપું થોડું કામ બતાવી લીધું પછી ફોનમાં થોડું કઈ જોઈ લીધું. અ કહેવાય ને કે થોડું આપડે મનોરંજન થઈ ગયું એટલે ખરું એ લોકો માટે. મને લાગે ને સોશિયલ મીડિયા ઘણું સારું છે જેમ કે મારા જ કાંકીનો તમને. ઉદાહરણ બતાવું હું તો જેમ કે એમના હસબન્ડ નથી. તો છોકરાઓ છે પણ એા અલગન થઈ ગયા તો કોઈ નથી એમના સાથે. ઘરે એકલા હોય કેટલી વાર જ વાતું કરવાનું કોઈ એમના સાથે. તો ફોન છે તો ઘણું સારું છે એમ કે એમને એકલા હોય એમનું કામ પતાવી લીધું કે થોડું પિક્ચર જોઈ લીધું. થોડું કઈ મતલબ કઈને વિડયોઝ બ તો હસી લે થોડા. તો એવા લોકો માટે મને લાગે કે સોશિયલ મીડિયા સારી પણ વસ્તુ છે. પણ એ કેવું છે કે આપણા ઉપર છે કે આપણે કેવી રીતે એમનો ઉપયોગ કરી છે. કે આપણે વધુ પડતો ઉપયોગ ના કરીએનો જેટલો જોઈ એટલો આપણેે. કેવાયને કઈક લિમિટમાં આપણે વાપરી ને તો વસ્તુ મને લાગે કે બધી વસ્તુઓ સારી છે. બધી વસ્તુનો એક કેહેવાય ને કે અ. ઉપયોગ કરવાનો અને એક સમય એક નિર્ધારિત હોય એ. આપણે બસ સમજવું પડે. તો જ આપણે કહેવાય ને કે આગળ રહી શકીએ અને આપણું શરીર ન પણ આપણે ધ્યાન રાખી શકીએ. નહીટ આપણે ઘણી મતલબ કેવાય ને સમસ્યાઓ આવી શકી. એટલે કે આ જે કેહેવાય ને કે અ આ બધી વસ્તુઓ છે જે સોશલ મીડિયા ક કે ફોન ક. કે આ બધું એક આવિષ્કાર વૈજ્ઞાનિકે આવિષ્કાર કરેલું છે ને આના કારણે કેવું છે કે. થોડું આપણા મસ્તિષ્ક ઉપર પણ ઘણું કેવાય ને કે અસર થઈ રહ્યો છે. તો એ વસ્તુ આપણેે મને લાગે છે ધ્યાનમાં રાખવી જોઈએ શું લાગે.
ખરેખર તમારી વાત બહુ સાચી છે કેહેવાય ને કે સ્ક્રીન ના બહાર પર એક દુનિયા છે અને તેને જોવાનો અને સમય કા કાઢવાનો ખરેખર આપણને. કરવું જોઈએ તો તમારી સાથે વાત કરીને બહુ મજા આવી ધન્યવાદ આપણે ફરી ફરી. મળીએ એક નવા વિચાર સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારો ખૂબ ખૂબ આભાર.
તમારો પણ આભાર ધ્યાન રાખો આવજો.